નમસ્તેૈ
નમસ્તે, કેમ છો?
મજામાં
અવે આજ આપણે દૂર રહેતા સભ્યો સાથે સંબંધો મજબૂત કેવી રીતે રાખવા એની વિશે વાત કરીશું.
જરૂર
તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે.
ઓકે આજ કાલ એક વસ્તુ બહ બદલાઈ ગઈ છે. પહેલા બધા પરિવારના સભ્યો એક જ શહેરમાં રહેતા પણ હવે ઘણા લોકો અભ્યાસ, નોકરી કે અન્ય કારણો અલગ અલગ જગ્યાએ રહી છે.
હા અને સૌથી મોટો પડકાર એ છે કે અંતર વધે છે. ત્યારે સંબંધોમાં પણ થોડું અંતર આપવા લાગે છે.
તમારી સાચી વાત છે. પરંતુ મને લાગે છે કે અંતર સંબંધોને નબળા બનાવતું નથી પણ સંવાદનો અભાવ સંબંધોને નબળા બનાવે છે.
શું બહુ સુંદર વિચાર છે. જોઈ નિયમિત નિયમિત વાતચીત થાય. તો હજારો કિલોમીટરનું અંતર પણ નાનું લાગે
સાચી વાત છે પરંતુ ઘણા લોકો કહે છે કે સમય મળતો નથી.
સમય સમય મળતો નથી, એવું નથી સમય કાઢવો પડતો હોય છે. રોજ માત્ર દસ કે પંદર મિનિટ પર પૂરતી હોય છે.
સાચી વાત છે મને લાગે છે કે નાની નાની બાબતો શેર કરવી પણ જરૂરી છે.
હા ઘણા લોકો માત્ર મોટા પ્રસંગે જ સંપર્ક કરે છે. બાકીના દિવસોમાં શાંતિ રહે છે.
હા એટલે તો એના કારણે ધીમે ધીમે એક અજાણ પણ આવી જાય છે
ખરું છે પરિવાર સાથે માત્ર જવાબદારી નહી. પરંતુ લાગણીનો સંબંધ હોવો જોઈએ.
સાચી વાત છે, જો કોઈ દૂર રહેતું હોય તો એની દૈનિક જિંદગી વિશે પૂછવું પણ. મહત્વનું છે.
જેમ કે આજે દિવસ કેવો ગયો, કામ કેમ ચાલી રહ્યું છે, શી. શું વાત છે સ્વાસ્થ્ય કેવું છે,
હા અને ઘણી વાર લોકો માને છે કે સામેની વ્યક્તિ વ્યસ્ત હશે. એટલે ફોન ના કરું.
પરંતુ એ વિચાર ક્યારેક અંતર વધારી દે છે.
સાચી વાત છે. એક નાનો સંદેશ પણ ઘણી ખુશી આપી શકે છે.
ખાસ કરીને સવારે શુભેચ્છા. કે સાંજે એક સરળ પૂછપરછ પણ સંબંધોને જીવત રાખે છે.
અને આજે તો ટેકનોલોજી પણ ઘણી મદદ કરે છે.
હા વીડીયો કોલ પરિવારના ગ્રુપ. અને ફોટા શેર કરવાથી. નજીક હોવાનો અનુભવ થાય છે.
પરંતુ માત્ર મેસેજ મોકલવાથી જ બધું પૂર્ણ નથી થતું.
હું સમજ છું ક્યારેક અવાજ સાંભળવું. પણ જરૂરી છે.
કારણ કે અવાજમાં લાગણી સ્પષ્ટ અનુભવાય છે.
અને વિડિયો કોલમાં ચહેરો. પરની ખુશી કે થાક પણ સમજાઈ જાય છે.
હવે એક બીજી વાત પણ મહત્વની છે.
કહી.
જેમ કે. દૂર રહેતા સભ્યોની નિર્ણયોમાં સામેલ રાખવા.
આ બહુ જરૂરી છે ઘણીવાર લોકો વિચારે છે. કે તેઓ દૂર છે એટલે એમનો મત જરૂરી નથી.
હા પરંતુ એથી તેમને એકલતા અનુભવાય છે.
હા અને. ધીમે ધીમે જોડાણ ઓછું થઈ જાય છે.
દરેક વ્યકત. તે ની એવું લાગવું જોઈએ કે તે પરિવાર નો મહત્વપૂર્ણ ભાગ છે.
ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતી હોય.
મને તો પરિવારની એક પરંપરા ગમે છે.
કેવી.
અઠવાડિયામાં એક દિવસ સૌ સાથે લાંબી વાતચીત કરવી.
બહુ સરસ વિચાર છે
એ દિવસે કોઈ ઉતાવળ નહીં અને કોઈ કામનું દબાણ નહીં.
ફક્ત હાસ્ય, યાદો અને વાતો.
સાચી વાત છે જૂના ફોટા પણ જોવામાં આવે તો મજા આવે.
હા જૂની યાદો સંબંધોને ફરી તાજી બનાવી દે છે.
અને એક મહત્વની બાબત એ. માત્ર ખુશીના પળો નહીં. પરંતુ મુશ્કેલીના સમયમાં પણ સાથે રહેવું જરૂરી છે.
સાચું ક્યારેક એક સહાનુભૂતિ ભર્યું શબ્દો પણ ઘણી શક્તિ આપે છે.
ઘણી વાર લોકો મદદ તો કરવા માંગે છે પરંતુ કેવી રીતે તે કરવી એ સમજાતું નથી.
બરાબર છે. એ વસ્તુ સાચી છે તમારી
ક્યારેક માત્ર ધ્યાનથી સાંભળવું પણ મોટી મદદ હોય છે.
મને લાગે છે કે પરિવારમાં આશ્રયજનક નાની નાની બાબતો પણ કરવી જોઈએ.
સાચી વાત છે.
હા અથવા કોઈ જૂનો ફોટો મોકલી દે યાદો તાજી કરવી.
હમ પરંતુ હાજરીનો અહેસાસ કરાવવો ખૂબ જ જરૂરી છે.
એક મને લાગે છે કે પ્રશ્નો પણ અલગ પ્રકારના હોવા જોઈએ.
હમ એટલે
શ ઘણીવાર લોકો પોતાની ચિંતા કે તણાવ છુપાલી છુપાવી લે છે.
હા અને પરિવાર ને ખબર જ નથી પડતી કે અંદરથી શું ચાલી રહ્યું છે.
એ માટે વિશ્વાસનું વાતાવરણ બનાવવું જોઈએ.
જેથી કોઈ પણ વ્યક્તિ નિસંકોચ પોતાની લાગણીઓ વ્યક્ત ત કરી શકે
હ મને લાગે છે કે પરિવારમાં આશ્ચર્યજનક નાની નાની બાબતો પણ કરવી જોઈએ. હ
જેમ કે.
કોઈ ખાસ દિવસ વગર પણ શુભેચ્છાનો સંદેશ મોકલવો.
હા અથવા કોઈ જૂનો ફોટો મોકલી દે. તો યાદો તાજી કરવી
એથી વાતચીતનો એક નવો વિષય પણ મળી જાય છે.
જોડા બધું
મને જે એક નવી રીત પણ ગમે છે.
કઈ રીત
મહિને એક વાર ઓનલાઈન પરિવાર સાંજ રાખવી.
સાચી વાત છે, એ બહુ રસપ્રદ લાગી છે.
બધા પોતપોતાની જગ્યાએ બેસીને જોડાઈ ને વાતો કરે
એમાં રમતો પણ રમી શકાય.
હા પ્રશ્નોતરી, યાદો અને ભવિષ્યની યોજનાઓ પણ ચર્ચા થઈ શકે.
હ આવી પ્રવૃતિઓ સંબંધમાં નવી ઉર્જા લાવે છે.
ઘણી વાર લોકો કહે છે. કે દૂર રહેનાર સભ્યો ધીમે ધીમે બદલાઈ જાય છે.
બદલાવ તો દરેકમાં આવે છે.
હા પરંતુ એ બદલાવને સ્વીકારવો જોઈએ.
એકદમ.
તેથી અપેક્ષાઓ પણ વાસ્તવિક હોવી જોઈએ.
હા નહી તો નાની નાની બાબતોમાં ગેરસમજ ઉભી થઈ જાય છે.
જો કોઈ તરત જવાબ ન આપે. તો ખરાબ માનવું નહીં.
કારણ કે દરેકની જવાબદારીઓ અલગ અલગ હોય છે.
પરંતુ લાબા સમય સુધી મન. પણ સારું નથી.
સહમત છું. સંબંધોને સતત પાણી આપતા રહેવું જ પડે.
આ સરખામણી બહુ ગમી.
કારણ કે છોડની જેમ સંબંધો પણ કાળજી માંગે છે.
અને કાળજી વગર ધીમે ધીમે નબળા પડી જાય છે. એક બીજી મહત્ત્વની વાત છે.
શું.
સફળતાઓની ઉજવણી સાથે કરવી.
ભલે તે નાની સફળતા કેમ ન‌ હોય.
આ ખુસી વેચવાથી. સંબંધોમાં ગરમાવો વધે છે.
સાચી વાત છે. આખરે તો પરિવાર નું સૌંદર્ય એજ છે, કે. અંતર હોવા છતાં નજીકપણું અનુભવાય છે.
અને એ નજીકપણું. જાળવવા માટે. રોજ થોડો પ્રયત્ન જરૂરી છે.
ખૂબ સરસ વાત કહી જેથી પરિવારમાં ખુશી ખૂબ વધી જાય છે.
હા બિલકુલ સાચી વાત છે.
સારું તો આવી જ રસપ્રદ વાત આપણે ફરી કરીશું.
ઓકે.
ચોક્કસ આભાર. આભાર.